હોવે
કશુ ની બસ બેઠો છું.
ઓહ ખાય ખાય તો
હા
ખાવાનું ખાઈ લીધો
હા ખાઈ લીધું
ઓહો બો ખાઈ લીધું
હમ્મ કલેજ કલેજ ગયો તો કે
હ ગયો તો ને કોલેજ ની હતુ
નથી આઈ
હુ લેવા ની આયો
કામ હતુ થોડી કામ હતુ
એવુ
હમ્મ હા
બરા બીજું શાંતિ
હા શાંતી છે.
બરાબર.
એવી ચાલે બીજે
બીજું તે હું ચાલે એલે કયની
હા અરે ચાલે
તે હારો છે.
હમ હમ. મને તો
હ.
હમ હ.
આરન મનીશ
મારી હાજરી પૂરી તી કે નહી પૂરી
મને એવું ખબર આવ મનીષને પૂછ તે મને થોડુ કીધું તું
મનેષને કીધ તો
તો તે મનેસને કીધુ મને થોડું કી
હા હમ.
બરાબર જીએસઆરટીસીમા ફોર્મ ભર્યું કે નહી ભર્યું?
કઈ બર્યું
કોણ
નહી ભર્યું
તયારે કરે તો
કઈની તારીખ ચેલ્લી છે.
તી ભરી
મેત ભરી ને
હા હા કયારે ભયુ
લાસ્ટ ડેટ હતી ન તે દિવસે
એવું
હમ.
હારું કેવાય મન તે કેધુભી ની
તુ તુ કોલેજમા પછી હુ શું કરું
હું બોલી ગયો
બરાબર.
કઈ ની તૈયારી કર જે
હુ તૈયારી કરવાની?
લાઈબ્રરીમાં
પેલા મેથ્સ અને રીઝનિંગ મસ ટાઈમ મળે તો બીજામ કા ટાઈમ મળે
તને આવડી તો ગી છે, દાખલા બધા
કયું હજુ તે મેન ટોપિક તેજ બાકી
હમના તો પોલીસમાં પાસ થઇ જાય
હાચુ છે. આરમિનુ ફારમ ભર દે
આરમીનું
કઈ ભરતી કઈ આવે?
તું ભરવાનો? -
હ એક ઝામલાત મળે કે.
અને પાસ થઇ ગયો તો?
થઈ ગયો તો કઈને દોડી આવવાનું રનિંગ કરાવે.
છ મહિના રહેવું પડે.
કશું ની છે મહિના રેવામા.
એઈને પાસ થઇ જાય તો નાઈ જાવાનું હેને. હુ ભી ભર દઈને લાગે છે પણ નહી ભરવાનું.
તો તે નવરી અને.
આર્મીનું ફોર્મ ઘરવાળા ના પડે છે.
તારને થાય તો હમ કે હું કલી લાગે.
તાર હું મને બી એમ લાગે છે.
તરી ખાવાનું રાખ જે.
તું તો જાડો છે. તું.
આપડ તે નોર્મલ હે.
હમ્મ તુ નોર્મલ છે હે ને.
ની પડે ગમે તેવી ભરતી આવે તકલીફ ની પડે એવું કે.
હમ્મ હમ્મ. ખાવા ને તો રાખવું પડે.
તારે.
હમ્મ.
ઘેર વાસે કોણ વાસતો તો.
વાચું.
હુ વાંચે?
ઘણું બધું વાચું.
ઘણ બધું હું વાત કય તો સોપડા કોલેજનો નહી લાવતો પછી વાસ લખવાનું કરે કે ની કરતો એ.
આજ આયો જ નથી તે.
કેદાર લેવાનો હ તું?.
આ સોમવારે આવું તો.
હું વાત કેવાય એમ કરતા-કરતા અસાઇમેન્ટ આવે આપડા.
કુલ કેટલા વિષય છે આપડ?
છ.
છ વિષય.
હમ્મ.
ત્રણ ગુજરાતીના.
તો.
એમ બીજે.
એક કોમન ગુજરાતી અને બે સંસ્કૃત એમ કરીને છ.
છ.
તારે તે મત.
હાચુ છે હા મનોવિજ્ઞાન છેે.
એ એને મનોવિજ્ઞાનના બે.
હમ્મ હમ્મ.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
તમે ત્યા હાતે હાતે બધા છો.
તું અલગ હે ની.
તેર હું.
તે મનોવિજ્ઞાન નો કોઈ ફ્રેન્ડ નહી મળે તારા પાહે.
ચેન
સર પછી હાથી જતું રહેવાનું.
હમ હમ ફોટો છે માર્કન બુક નો.
બરાબર.
લઈ લઈ સોમવારે જાય તો.
હમ તે તું ઘેર ઘેર આવેને હુ કામ કરે ન એમ કે?
કઈ નઈ ઊંઘી રહેવાનું.
તેની કરતા લાઈબ્રેરી વાંચવા આવ કે.
હા હું વાંચવાના?
એટલે ઘણો બધો પુસ્તક એ અંદર.
અરે મન લેવાની દે ન.
કા ની લેવાદી તો માર્કડ કેળે હું લીઆલુ તારે વાસીનમાંલદે પછી વાસી લે એટલે મનાલ હું જમા કરાવ
તું કેટલા વાગે આવે તા હા?
આમ તો બાર વાગે આવુ પણ બધા આવતા હાથી તે અસલ મજા આવે વાસવાની બે ની
હની તૈયારી કરવાની એમતી.
કે જીકે ની ભી થાય ને.
સોમવાર તાર હતી આવ્યો
પેલો એક લીમડી વાળો કે હે સોમવારે હું બી આવ તાર‌હાથ.
તારે અંદર જઈ લે આવે એનો
એયો કેવ લેકચર પતાવીને પછી આવે તાર.
હા
વાંચવા હારું.
તાર ભૂક ભૂક અંદર જઈને લઈ આવની.
હે?
અંદર જેને બુક લઈ આવવાની તાર.
તે તમ વાંસવા આવોને તે હું મારકન બી પડી હે. એક તે જનરલ નોલેજ.
તો આવું.
નહી આવે તો હું જબરા આવો એવા.
તું એકલો જ છે.
હા બીજા બીસે લાગે બે જણ.
હા
કેટલા જણા આવે અહીં.
જતા રેઅલે
તું એકલું જ છે.
બાર વાગે હુધી એકલો
એવું
હમ સાડા દસે આવે ને અગિયાર વાગે જતા રે.
એટલા વેલા આવે.
તો બી આશે એમે
હા હા
હમ
પછી એના શરૂ થાય ને અગિયાર વાગે
હા
એટલે?
ઠીક.
માર માર બી આવું પડશે ત.
નારી તો.
હું કરવાનું, ગેરા એ.
મને તે કવો વાત આવો ને, તે પછી. ત્યાં તે પણ ત્રણસો રૂપિયા ભરા પડે તે. હોસ્પિટલ પીલીઝાયડસની પેલી બાજુ નવી લાયબ્રેરી બની હતી.
હ, પૈસા જ કોણ ભરે, આપડી કોલેજમાં ફ્રી છે ને.
હા.
હમ.
અહી દૂર ભી પડી જાય, પાછું ચાલવાનું.
ત્યારે.
કોલેજમાં જાય તો, હારું.
મને હોસ્ટેલમાં એડમિશન અપાવને, ઓળખાણ
તું હોસ્ટેલ માં લઈ લેતો, તો હારુ એ હતો.
પણ મળું જો કે, કે ફોર્મ તે ભર્યું પણ.
તો મેરિટ નહીં પડ્યું, હજુ.
હજુ એક બી મેરિટ નહી પડ્યું, આવું છેલ્લી તારીખ પતેતર પણે.
કઈની હોસ્ટેલ છે?
બે હોસ્ટેલ કુમાર અને બાબા સાહેબ ફાળકે.
એક થી આઈ. ટી. આઈ ની અહીં ઓર છે.
જેિ બન્ને નજીક નજીક તે હૈ.
હા.
તો પાસ.
એકમા મેં બી ભરીયું હતુ, પૂર આગ ભરી. તું સેમ વન મત ન આવ્યું.
આરોગ્ય તે નથી, ખેતરે તમે ખબર.
અમથું જ ભયુ હતું, કંઈ કામ લાગે વગેરે. તાર જેવા કંઈક તક ફરવા હરવા.
એવું.
હમ, સાફ તળાવું.
એ યુવરાજ કતો હતો, ફરવાનો પ્લાન બનાવો, એમ કતો હતો.
કઈ બાજુ સાપ તળાવમાં?
અમે તો એ કઈ ડેમ નઈ દેખ્યો, અમે ડેમ ને બેયોને તે કીધું.
હવે તે ડેમ અહીંથી નજીક પડે એમ.
નીચે તો ડેમને કોણ દેખવા જતો હોય.
અહીં માંડે નજીક પડે.
એવું.
હા.
કશુ નહી, મારે શનિવારે ટાઈમ ન હોય.
સાંજે પેલા મંદિર માં જાય તો.
કઈ બંને.
હા, આપડે પેલું નહી, હમણાં. નવું માં નવુ માળ જેટલું છે.
રામાપીરનુ જળખાણ નુ આવા.
આય જાય તો.
હા, ઉપરની મજા આવે.
સર કાઈ?
દાવત વધતું ગયું
દાહોદ માં સાત તળાવમાં ગયો હતો
સેમ વન માં ગયો તો તમાર જેમ
હુ તો નહી ગયો તો રહી જવાનો
હમ્મ.
અહી જાય એવું છે.
કઈ
સાત તળાવમાં
જોઈએ શનિવારે જઈએ પણ યુવરાજ જતો રેવાનો તો હતો જગન્નાથ જવાનું તે પાછો ફરીને આયો તો
હમ્મ આજે અઢાર તારીખ થઈ
બુધવારે કે ગુરુવારે જવાના
હમ્મ હમ્મ ત્રેવીસ તારીખે હે ને
હમ્મ.
તું બી જતો રે
તો પૈસા આલ જઉ
હા હા તો રવાના થઈ પડી ગયા તો
પૈસાા નહિ કે
હમ્મ હમ્મ.
સરસ
બારે તો હું પૈસા વાળા
ના રે ના
પૈસા વાળા માણસ
હમ્મ. પેલી સોમવારે કોલેજ આવી ગી
હઓ સોમવારે આવસે
કે મારે ભાષા કૌશલ્ય મંગળવારની મનતી છે
સોમવારે તું નહીં આવે
નહી આવું મારો ક્લાસ છે એટલે
તે હું ભી નહીં આવું
એ કોલેજ તો હું આવી પણ હું લાઈબ્રેરીમાં જતો રે એમ કઉ
હા હા
એ હું બી તારા હાથે આવી ને લાયબ્રેરીમા
કઈ નહી તું ત્રીજો લેક્ચર પતાય ના આય
હા.
ભૂક લાગે કઈ નહી બહાર આવી પૌવા ખાઈલી પાસા જતા રે ઓનલાઈન
હા.
જ્યાં ત્યાં
હજી છે તે
મનીષે બી એમ જ કર ક્યાર બનાવ્યું હતું વાસું